હલો
નમસ્કાર કવિતા કેમ છો?
નમસ્કાર મય મજામાં છે. તુમ કેમ છો?
હું પણ મજામાં છું. આજે આપને સ્ત્રીજીવન આ વિષય પર વાત કરવી છે? આ વિષે ખૂબ જ મહત્ત્વનો છે.
હા, બિલકુલ સ્ત્રી જેવોને એવા ઘણા રંગોથી સલાય હોય છે. થ્રી એક સાથે ઘણી ભૂમિકા નિભાને છે. દિનકરી, બહેને પતિ પત્ની, માતા, બહુ, સાસ, મિત્ર, કર્મચારી અને આ બુદ્ધિ ભૂમિકા એ બોવ સુંદરિત. તે નિભાવે છે.
સાચું કહ્યું, સ્ત્રીના જીવનની શરૂઆત એક દીકરી તરીકે થાય છે. દીકરી ઘરમાં આનંદ પ્ર પ્રેમ અને વ હર્ષ લાવે છે. ઘણા ઘરોમાં દીકરીને લક્ષ્મી માનવામાં આવે છે.
હા, દિનકરી ઘરીનું ગૌરવ હોય છે, આજ કલ તો શિક્ષણ, રમત ગમત, વિજ્ઞાન, ડોક્ટર, એન્જિનિયર, પોલીસ સેવા બદ્ધતા. ક્ષેત્રોમાં આગળ ઈ વધી રહી છે. હજી સ્ત્રી અને નિર્ભર બનવા માટે ખૂબ મહેનત કરે છે.
શિક્ષણથી જીવનમાં બોવ મોટી ભૂમિકા ભજવે છે. જો સ્ત્રી શિક્ષિત હોય તો તે ફક્ત પોતાનું જીવન છ નહીં પણ, આખા પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે છે.
બિલકુલ, એક શિક્ષિત સ્ત્રી પોતાના બાલકોને સારું શિક્ષણ આપી શકે. સારા સં કાર આપી શકે અને ઘરનું યોગ્ય માર્ગદર્શન કરી શકે એટલે હ કહવાય છે કે એક સ્ત્રીને શિક્ષણ કરો તો એક પરિવાર શિક્ષિત થાય.
પણ કવિતા, હજુ પણ સ સમાજમાં ઘણી સ્ત્રીઓનો તકલીફો પડે છે. કહીક દીકરી અને દીકરા વચ્ચે ભેદભાવ કરવામાં આવે છે. કહી સ્ત્રીને નિર્ણય લેવાની આઝાદી મળતી નથી.
હા. હા, એક મોટી સમસ્યા છે ઘણા પરિવારોમાં. હજુ પણ હેવી માનવો મહાવેજ છે કે સ્ત્રી ફક્ત ઘર સંભાળવા માટે ન હોય છે, પણ હકીકતમાં સ્ત્રી ઘર પણ સંભાળી શકે છે અને બહારનું કામ પણ ખુબ સારી રીત થી કરી શકે છે.
હા, આજકાલ ઘણી સ્ત્રીઓ નોકરી કરે છે, ઓફિસમાં કામ કરે છે, વ્યવસાય કરે છે. અને સાથે સાદે ઘરની જીમ્મેદારી પણ નિભાવીએ. સવારે ઉઠીને રસોઈ બન બનાવવી, બાલકોને તૈયાર કરવા, ઘરનું કામ કરવું, વડીલનુ સંભાળ રાખવી અને પછી બહાર કામ પર જાવનું. આ બધું સહેલું નથી.
હા, એકદમ સાચુ વાત. સ્ત્રીના જીવનમાં ત્યાગ ખુબ હોય છે. ઘણી વાર એ પોતાના સપના પોતાને આરામ, પોતાની ઈચ્છાઓ આ બંધુ પરિવાર માટે પાછળ મુદી દે છે.
ખાસ કરીને માતા તરીકે સ્ત્રીનું જીવન જોય જે તો, એના કરતા મહાન કંશું નથી માતા બાલકોને જન્મ આપે છે. ઉછેરે છે. પ્રેમ આપે છે. સંસ્કાર આપે છે અને પોતાનું બંધુજીવન બાલ્કના સુખ માટે અર્પણ કરી દે છે.
માતા જેવો ત્યાગ કોઈ ન કરી શકે. બાલક બીમારી હોય ન માતા રાતે જગે બાલક ઉદાસ હોય તો માતા પણ ઉદાસ થાય. બાલક ખુશ રહે તો માતા નું હૃદય ખુશ થી ભરાઈ જાય. માતા નું પ્રેમ નિશ નિષ્પ પટ ની ની નિશ્છલ હોય છે.
પત્ની તરીકે પણ સ્ત્રીનું સ્થાન ખૂબ જ છે. એક પત્ની પતિની જીવનસાથી હોય સુખ દુઃખમાં સાથે ઊભી રહી છે. ઘરના પ્રત્યેક સદસ્યની જરૂરત સમજે છે. વાજ પુરસા. ઘરમાં પ્રેમ અને શાંતિ જાળવી રાખે છે.
હા પણ આ સાથે એક વાત સમ જવી જરૂરી છે કે પત્ની હવું એટલે તો ફક્ત સેવા કરવી નથ ની એવું નથી. પત્ની પણ વ્યક્તિ છે. એને પણ માન સન્માન પ્રેમ, આરામ અને સમજ જરૂરી છે.
બિલકુલ સ્ત્રીને ફક્ત ફર્જ આધીતે એને પોતાના નિર્ણય લેવાની પોતાની પસંદગી રાખવાની પો તાની કારકિર્દ બનવાની અને સન્માન સાથે જીવવાવી પૂર્ણ હક છે.
બિલકુલ આજે સ્ત્રી શ શક્તિ કિરાની વાત ખૂબ થાય છે. પણ સ્ત્રી શત શક્તિ કિરાનો ખરી અર્થ શુ? મને લાગે છે કે સ્ત્રી શત શકત કિરણ એટલે સ્ત્રીને શિક્ષણ સુરક્ષા સમાનત્મવિશ્વાસ અને લેવાની સ્વતંત્રતા મળવી.
હા અને સમાજ આ સ્ત્રીને ફક્ત કમજોર સમજવાની વત્તિ બદલવી જરૂરી છે. સ્ત્રી કમજોર નથી. સ્ત્રીમાં આદમો સહનશક્તિ છે. પ્રેમ છે. ધીરજ છે. અને પરિસ્થિતિ તિ સામે લડવાની તાકત પણ છે.
હેલો
હમ બોલના એકદમ જીવો નહી બોલતી.
એકદમ જીવની મહાન સ્ત્રીઓ ગઈ હતી. રાણી લ લક્ષ્મીબાઈ, સાવિત્રી ભાઈ ફુલે, સર્વજનીનાયડુ ઈન્દિરા ગાંધી, કલ્પના ચવલા બીપી સિંધુ મેરા કો મા બંધી સ્ત્રીઓ પોતાના ક્ષેત્રમાં આધાર સધાર કામ કર્યો.
હા, આવા ઉદાહરણોથી આજની યુવતીઓને પ્રેરણા મળે છે સ્ત્રીજો નક્કી કે કરી લેતોએ કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધી ધી શકે છે. જરૂરી છે તો ફક્ત પરવાનો પરિવારનો સાથ સમાન વિષ વિશ્વાસને શિક્ષણ તાકત.
હા પણસીમાં ગણેશજીઓ એન છે જે પોતાનાં હક માટે અવાજ ઉઠાની સ ગતી નથી ઘરમાં કે સમાજમાં અન્યતા થાય તો પણ ચૂપ રહી જાય ત્યાં શા માટે થાય છે?
મારાં માટે આના પાછળ ઘણાં કારણો હોય છે ડર, આર્થિક નિર્ભરતા, અશિક્ષિત સમાજ શું કહે છે એનો ભય પરિવાર તૂટી જશે એની ચિંતા પણ આ પરિસ્થિતિ બદલવી જરૂરી છે.
હા, સ્ત્રીને આર્થિક રીતે મજબૂત બનવા બી ખૂબ જરૂરી છે. જો સ્ત્રી આત્મનિર્ધર હોય તો એ જીવનનાં નિર્ણયાત્મક વિશ્વાસ થી લઈ શકે.
આ વાત એકદમ ખરી છે. આજે ઘણી સ્ત્રીઓ ઘર બેઠા પણ કમાઈ કરે છે. સિલાઈ, બ્યુટી પાર્લર, ટિફન સર્વિસ, ઓનલાઈન વ્યવસાય હસ્તકલા, આંગણવાડી શિક્ષણ, ખેતીમાં મધ્યસ્થી નું ઘરનાં ક્ષેત્રોમાં યોગદાન આપી રહી છે.
હા ઘરની ઘરે નું કામ પણ કામકાજ છોડીને બાર લોકો એ કદર કર ન નથી પણ ઘર સંભાળવો બુદ્ધો પસંદ ના પસંદ યાદ રાખવું સમયસર જળવાવું બાળકોને ભું આ બધા ખુબ જવાબદારી વાળું નું કામ છે.
સ્ત્રી જીવનમાં ભાવનાત્મક પક્ષ પણ ખૂબ મહત્વનો છે સ્ત્રી ઘણી સંવેદનશી હોય છે એ ઘરના પ્રત્યેક સદસ્યના ભાવ સમ સમક્ષી શકે છે કોઈ દુઃખી હોય તો એના મનની સ્થિતિ સમની દિલાસા આપી શકે છે
હા એકદમ સાચી વાત એ એટલે ના કહેવાય છે કે સ્ત્રી ઘરનું હૃદય છે જો ઘરમાં સ્ત્રી ખુશ હોય તો ઘરમાં આનંદ પ્રેમ અને સકારાત્મક ત્મ સકારાત્મકતા રહેે છે
પણ એક પ્રશ્ન છે શું સ્ત્રીએ હંમેશા બધા માટે જ જીવા જો જોઈએ શું એને પોતાના માટે સમયનો લેવું જોઈએ
હા એકદમ સાચું વાત લેવું જોઈએ આવશ્યક લેવું પણ ઈછાન છે ઈન્સાન છે એને પણ આરામ આરામ શોક મિત્ર સાથે વાત વાચન ફરવું સંસ્થા ન ધ્યાન આ બધાની જરૂરી છે જો સ્ત્રી પોતાના માટે થોડે સમય કાઢ છે તો એ વધારે ખુશ અને સ્વસ્થ રહે છે
હા સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે ઘણી સ્ત્રીઓ પરવાહની કાળજી કરતાં કરતા પોતાનું સ્વાર્થ ભૂલી જાય છે સમયસર જમો પૂરતો આરામ કરો ડોક્ટર પાસે જાંચ કરવા કરવાવી આ બધું જ જરૂરી છે